હલો.
હલો.
હલો.
હલો. હલો હા બસ મજામાં.
હા હા હા આવે છે આવે છે. હા હા. તો બસ મજામાં તમે કયો
હમ્મ મજામાં મજામાં
હા આજે તો ઓનલાઈન શોપિંગ કઈરી તી મેં ઓનલાઇન શોપિંગ એમ તો સારી છે પણ શું કરી હવે ઓનલાઈન શોપિંગમાં અમુક વાર એવું થાય છે કે આપણે જે પ્રોડક્ટ મંગાવી એ પ્રોડક્ટ આવતી નથી.
હમ્મ સાચી વાત છે હા અમુકવાર અમુક અમુક વાર એવું થઈ જાય કે આપણેે જે જોયું હોય અલગ ના આવી જયું બીજું જે આપડે જોઈએ એવું પરફેક્ટ એવું ના આવે
હા આપણે જે જોતું હોય એ આવતું નથી અને અ અમુક અમુક વાર જોઈ તો સારી વસ્તુ પણ આવી જાય છે. ને ઓનલાઈન શોપ શપિંગમાં અમુક વાર એવું થાય કે આપડે અ શું કેવાય મંગાવ્યું હોય ઈમરજન્સીમાં વસ્તુ જે પાંચ દિવસમાં આવવાનું હોય એન્ડ ઉપર અમુક વાર એમ થાય એ લોકો મેસેજ કરે કે ભઈ પ્રોડક્ટ તમારું ઓર્ડર તમારો કેન્સલ થઈ ગયો. એટલે અમુક વાર ઓફલાઈન શોપિંગ પણ સારી છે હા. અમુક વાર ઓફલાઇન શોપ પિંગમાં આપણે એમ થાય કે ત્યાં જઈને આપણે અ પેરી કપડાં લીધા હોય તો આપડે એ કપડા લેવા ગયા હોય તો એ પહેરીને ચેક કરીને કાપડની ક્વોલિટીની જોઈને આપણેે લઈ શકીએ
હા એ વાત સાચી છે તમારી આપણે હા ઓનલાઈનમાં આપ આપણે ખાલી સ્ક્રીનમાં આપણે જોઈ શકીએ સાઈઝને એવું કંઈ આપણે આમ તો બી આપણે સાઈઝ આપણે આમાં કહીએ પણ કદાચ ક્યારેક એવું થાય કે સાઈઝ બી નાની મોટી આવે અને આ તો આપણે ઓફલાઈનમાં તો શું આપણેે હા જોઈ શકીએ આપણે કમ્ફર્ટેબલ આપને લાગે છે નહી કપડું કેવું છે. એ બધું આપણે ચેક કરી શકીએ પણ ઓન લાઈનમાં આપણે એ બધું ચેક ના કરી શકીએ સાચી વાત છે તમારી
હા તો અને અમુક વાર કહેવાયને આપણે સસ્તા ના ચક રમાં જાઈ એ લોકો ઓફરો રાખતા હોય ઓનલાઈન શોપિંગમાં તો આપણે એમ થાય કે આપને બતાવે ક્વોલિટી ને બધું સારું હોય એવ લખેલું હોય એમાં જ આપણે જોવાનું હોય પણ પછી આવે એ વસ્તુ તો એવી હોતી નથી હા અને અમુક વાર જો હા અને જો આપણે નેટ બેન્કિંગ પેમેન્ટ કે આપણે હ પે. ટી. એમ કરી તો એમાં પણ વાંધો આવે અમુક વાર કેશ ઓન ડિલવરી કરવી તો સારું રીએ એમાં એક્સ્ટ્રા કેશ ઓન હા કેશ ઓન ડિલવરી માં તો એક્સ્ટ્રા પૈસા લઈ લઈએ એ લોકો
હા તો એમાં પાછું એનો ચાર્જિસ ભી અલગ લાગે જે આવવા જવાનો ચાર્જીિસ હોય એ બી અલગ લાગે. એ બી ચાર્જ લે એ પાછા
હા.
એટલે એ પ્રાઇસ પછી હા પછી કિંમત એની વધી જાય.
હા. અને પાછું અમુક વાર એવું થાય કે આપણે અમ્મ નેટ બેન્કિંગ કયરું હોય ઈ આપણે અને એ લોકો પ્રોડક્ટ આપણે એની ગઈમી નહીં. જો આપણે રિટર્ન કરીએ તો ઈ પૈસા પછી આવા માંય વાંધો પડે સે
હા એ બી પ્રોબ્લેમ થાય આપણે પૈસા પછી હા રાહ જોવી પડે આપણેે કે પછી ક્યાંય આપને એવું બી થાય કે આમાં કાંઈ ફ્રોડ નહીં હોય ને કાંઈ. ઓનલાઈનમાં આપને પછી એ બી બીક લાગે.
હા
કે આપણેે પેમેન્ટ કરી દીધું ઓ. ટી. પીને બધું આઈ ગયું પછી આમાં કંઈ ફોલ્ટ તો નહીં હોય ને આપને એ બી બીક રયે.
હા એ પણ છે અત્યારે જે રીતે આ બધાય
પ્રોબ્લેમ ઓછી આવે એમ એવું કાંઈ પ્રોબ્લેમ ન થાય.
આ અહિયાં તો આપણે જે વસ્તુ લેવી છે ઈ તરત જઈને દુકાને જઈને ને લઈ લઈ. અને જો આપણેે એવું વસ્તુ એવી હોય તો આપણેે બાર્ગેનિંગ પણ કરી શકીએ. કે નહીં આટલામાં ને આટલામાં લઈ આમાં તો જે હોય એ ઈજ લેવું પડે આપણે
હા અને ઓનલાઈન શોપિંગમાં કેવું કે એટલું છે કે ભઈ આપણે ટાઈમ નો હોય, આપણે વર્કિંગ વુમન છી, તો આપણેે ક્યાંય જઈ આવી શકતા નથી બેબી છે નાના ઘરે સાચવીસ, એટલે આપડે બહાર નીકળી ન શકતા હોય તોઈ એટલા માટે ઈવ
હા ઈ સારું સાચું છે. કે અત્યારે અ જે બ્લિંકિટ કરીને છે તો, બ્લિંકિટ આપડે પાંચ મિનિટમાં આવી જાય જે જોતું હોય ઈ.
હા. એટલે એક બાજુ જોવા જાય તો એ ભી અમુક વાર સારું લાગે, હા. કે ભઈ આપણે ટાઈમ નથી આપણી પાસે. તો આપણે શોપિંગ એમાંથી, હા. તરત કરી શકીએ. અને એક બાજું જોવા જઈએ તો આપણે બધી વસ્તુ જોઈન લેવી વધારે પ્રિફર કરી આપણે. એ વધારે સારું લાગે આપને.
હા. કેમકે આપડે જોઈન લઈ તો આપડે ઈ જોઈ શકીએ કે આ પ્રોડક્ટની ક્વોલિટી કેવી છે ને કેવી નહીં. અને આ અહિયાં આમાં તો અમુક વસ્તુ આપડે અમ્મ શું કહેવાય ક્રીમ કે એવું કંઈક મંગાવીએ તો એ રિટર્ન થાતી પણ નથી આપને નો ગમતી હોય તો આપડે દુકાને થી લી લઈ તો આપડે, હા. હા. તેમાં બહુ વાંધો પડે.
અને જો રિટર્ન કરવા જાય તો પછી મહિ નો મહિનો નીકળી જાય, પંદર દિવસ થઈ જાય. કંઈ નક્કી ના હોય એવું.
હા.
પછી આપણે એમ એમાં પાછ છળ એમાં આપે લાયગા રહેવું પડે કે ભઈ અમે રિટર્ન કરી દીધું છે, અમારું એ કરવું પડે. આપણે થોડોક ટાઈમ આપણે એમાં વધારે જાય.
હા, એને કમ્પ્લેન કરવામાં અને એ એ લોકો આપણે અમ ફોન કરેને, આપણે એને જવાબ આપીએ ને, એમાં તો બહુ પ્રોસેસ, બહુ લાંબી થઇ જાય.
હમ. હ, ઘણી વાર એવું હા થાય.
હા, અમુક વાર એમ થાય આના કરતા તો દુકાનેથી લઈ લેવું સારું. એવું થઈ જાય. ને અમુક વાર અમુક વાર ઓનલાઈન શોપિંગમાં એવું થાય કે આપણે વિચાર્યું નય, એથી પણ વધારે મસ્ત આવી જાય. તો એમ થાય, કે આવું દુકાને તો આપણને આટલા ભાવમાં ન મળે.
હા, અમુક વાર એવું બી થાય. એ વાત સાચી છે. ઘણી વાર એવું થાય કે આપણેે દુકાનેથી લીધું હોયને, પાછું ઓનલાઈન જોઈએ તો એમાં આવ થ આ તો સસ્તું છે આમાં. આપણે અત્યારે ખ્યાલ આવે કે આમાંથી લઈ લીધું તો સારું હતું.
હા, મૂકવા પછી અફસોસ થાય કે હા, ક્યાંમાંથી લીધું તો સારું હતું.
હા, અને અમુક વાર એવું થાય કે આપણે ઓનલાઈન શોપિંગ કરી પછી બાર ક્યાંક ગયા. તો યાં આપણેે જોઈ વસ્તુ, તો ન્યાં આપણને એવું થઈ જાય.
હા, કે ઓનલાઈન તો મને મોંઘું પડ્યું કે ઓનલાઈન તો એનું કાપડ નથી બરોબર કે એની કોવોલિટી નથી બરોબર એવું થઈ જાય.
હા, એવું થઈ જાય સાચી વાત છે.
એટલે એ બંનેનું અલગ અલગ છે કે ઓનલાઈન શોપ પિંગ અમુક વાર સારી છે નથી પણ સારી. ને ઓફલાઈન શોપિંગમાં પણ થાય એવું કે આપણે ક્યાંક ગયા હોય, તહેવારમાં ને એમા ભીડ હોય, અમુકવાર અ આપણે ગાડી લઈને ગયા હોતો પાર્કિંગની પણ તકલીફ પડે છે.
એટલે બધી આ આપણે ઓફલાઈનમાં બી એવું જ છે. કે આપણે શોપિંગ કરવા જઈએ, તો અહીંયા ભીડ ભી એટલી હોય.
હા.
અને આપણી પાસે ટાઈમ હોય, ન હોય તો આપણે જાવું પડે તોબી.
હા હા ઈજ ને તો એટલે બેઈના અલગ અલગ ફાયદા છે ને નુકસાનય છે. હા, અત્યારે આ ચોમાસાની સિઝનમાં આપણે એમ થાય કે ઓનલાઈન કરી દઈએ કોન પલરેને કોણ જાય.
હા, અમુકવાર એવું થાય કે ઘરની બહાર ના નીકળવું હોય, તો આપણે ઓનલાઈન શોપિંગ કરી દઈએ છીએ.
હા. હહ
ઓફલાઈનના બી ઘણા ફાયદા બી છે કે આપણે સારું કાપડ હોય. આપણે ફિટિંગ કમ્ફર્ટેબલ સારું આવે.
હા.
અને આપણે નજરે આંખોને ગમે આપણેે એવું લઈએ.
હા. હા, એ વસ્તુ સાચી છે. કે અમુકવાર એવું થાય ઓનલાઈન શોપિંગમાં આપણે કલર કઈક મંગાવ્યું હોય ને આવે કાંઈક બીજો કલર. આ તો આપડે ઓફલાઈનમાં તો રુંબરું જોઈને જ આપણે લઈ શકીએ કે ભાઈ ના કલર મને ગમે છે તો ઈ કલર જોઈ છે.
હમ
હા
અને અમુકવાર એવું અમુકવાર ઓનલાઈનમાં એવું બી થાય કે પેટર્ન અલગ હોય એને આવી જાય બીજી પેટ ટન પ્રિન્ટ બી અલગ હોય ને આવી જાય બીજી પ્રિન્ટ ઘણીવાર
હા હા એજ ને. એટલે પછી અમુકવાર તો રાખી લેવું પડે કોણ રિટર્ન કરે ને કોણ આપડે ઈ જેદી આવે તેદી મેસેજ કરે તો આપડે ઘરે હોય ન હોય. અને પછી પાછો પ્રોડક્ટ આવે ત્યારે આપડે હોય ન હોય એવું થાય.
હા આપડે વર્કિંગ વુમન હોય એટલે આપડે એટલું બધું આપણે જોબ કરતા હોય તો પછી આપણે ટાઈમ હોય ન હોય. તો અને ઘરે પાછા આપડે કોઈને કહી બી ના શકીએ કે આ રિટર્ન કરી દેજો કે પાછું લઈ લેજો ન. આપી દેજો.
હા એ બીજા ઉપર આપણે રાખવું. પડે કે નહી તમે લઈ લેજો તમે દઈ દેજો.
હા અને પાછું એમ કહે. ઘરે કોઈ હોય તો આપણે કહી શકીએ. પાછી ઘરે કોઈ હોય નહી તો આપણે પછી આડોશી પાડોશીને કોઈને કેવું પડે.
કેવું પડે હા બીજા ઉપર આધારિત રાખવું પડે પ્રોડક્ટ.
હા. હા.
હા. એ વસ્તુ સાચી છે, કે ઓનલાઈન શોપિંગ ના કરતા ઓફલાઈન શોપિંગ ના ફાયદા વધારે છે.
હલો.
હા, હા, હા આવે જ છે. હા ઓનલાઈન શોપિંગ ના ફાયદા વધારે છે, ઓફલાઈન કરતા. અલા ઓફલાઈન શોપિંગના ફાયદા વધારે છે, ઓનલાઈન કરતા.
હા ઓફલાઈનના ફાયદા વધારે છે, એમાં થોડો ટાઈમ આપણે આપવો પડે.
હા એજ ને પણ તો દુનિયામાં તો એ આપણે ઓનલાઈનમાં ગમે એટલું ઓલું થતું હોય તો એ આપણે ઓનલાઈન કરીએ છીએ. તો એ ઓનલાઈન મંગાવીએ છીએ કે ભાઈ ખબર જ છે, આપને કે આમાં થોડુંક પ્રોબ્લેમ આવે જ છે, પણ તો એ આપને એમ ગમે છે.
ગમે છે, હા.
હા, મંગાવું. અને એમ અમુક વાર તો સારી પ્રોડક્ટ આવી જાય છે.
અને ઓનલાઈનમાં આપણેે
કોઈ ઓળખે નહી આપણે આમ ઓફલાઈનમાં આપણે શોપિંગ કરવા જઈએ આપણે એક જ દુખ દુકાનેથી લેતા હોઈએ તો એ આપણે ઓળખી બાર્ગેનિંગ પણ કરાવી શકીએ આપણે.
હા એ વસ્તુ સાચી છે.
એ પણ એક બેનિફિટ ફાયદો એ બી
હા એ તો સાચું છે ને કે આપને કે ઓફલાઈનમાં આપણે કહી શકીએ. કે ભાઈ ના આટલી કિંમતમાં મને નથી તો મને આટલામાં જોયે છે, તો એ પણ ફાયદો જ છે આપણા માટે
હા અને આપણે રેગ્યુલર જયાં લેતા હોઈએ.